હેલો
જી નમસ્કાર
તમે કેમ છો
હું એકદમ મજામાં છું તમે કેમ છ
હું પણ એકદમ મજામાં છું
તમે શું કરી રહ્યા હતા
હું મારી છોપરી વાંચી રહી હતી તમે
હું અત્યારે માક રુ કાર્ય કરી રહી હતી જે મને શાળા માંથી મળ્યું હતું
વાહો શું તમને વણવું ગમે છે
તોને ખુબ જ ગમેી છે મને ખુબ જ ઘણાનો શોખ છે તમને
ી ભણું તો મને ખુબ જ ગમે છે આજના વટ માનસમ એમાં ઘણું એ આપણી ખુબ જ સારી આદત કહેવાય જ
જી તમે ખૂબ જ સાચું કહ્યું
તમને કયા વિષય વધારે ગમે છે
તમને
મને ભાષાઓનો વિષય ખુબ ગમે છે
વાહ ભાષાઓના વિશે બી મને ગમે છે પણ મને વધારે પડતા તો ગણિત વિજ્ઞાન જ ગમે છે હા હુંું સારી રીતે કરી લઉં છું તમે
હા એ તો મને પણ ખુબ જ સારી રીતે આવડે છે તમારો
મારો હંમેશા બીજો ક્રમાંક આવે છે તમારું
મારો હંમેશા પહેલો ક્રમાંક આવે છે
વાહ ખુબ સારું તો ચાલો તમે
તમારું ભણવાનું કરો ગૃર કાર્ય કરું
ચોપડી વાંચો
જી તમારો દિવસ શુભ રહે આવજો તો
તમારો દિવસ પણ શુભ રહે આવજો